હા કેમ છો ભાઈ?
મજામાં. તમારે કેવું ચાલે છે?
હા, બધું બરાબર ને કેવો છે મોસમ તાનું?
માર તો આમ વરસાદ આવે ના આવે એવું છે.
ઓકે, તો તમે વરસાદમાં શું શું કરો છો?
કઈ ના રનિંગ
ઓકે.
હમ્મ.
તમે હમણાં શું કરો છો, જેમ કે સ્ટડી છે? કે પછી કઈ એવું જોબ છે કે તમે કોઈ બિઝનેસ કરો છો ઓ અ ઓ કયા ધોરણમાં છો તમે કોલેજ કરો છો કે હ તો મને કઈક કોલેજ વિશે માહિતી આપો નહી કે તમે કયો સબ્જેક્ટ લીધેલા છે કયા તમારો સ્કૂલ છે
મે કોલેજ તો ગુજરાતી વિષય લીધેલો
અહ
હમ્મ સ્કૂલ
હમ્મ
તમે કયા વિષ લીધેલો તમે ક્યા શું કરો છો
હમણાં તો હું કઈ નહી હું તો હમણાં ઘરે જ રહું છું કેમકે મારું બધું સ્ટડી વગેરે જે છે એ પૂરું થઇ ગયું છે
તો હમણા તો હું કઈ કઈ નથી કરતી ને તમે એવું હોય ને કે વરસાદના મોસમમાં તમે શું ખાવાનું પસંદ કરો છે હું ક્યાં ફરવાનું પસંદ કરું છો એવું બધું કઈ
આમ વરસાદમાં તો પાવાગઢ જવાનું પ્લાન છે
હા હ તો તમાર નહીં તમને અ વરસાદમાં કયો ફૂડ છે જે વધારે ભાવે
વરસાદ માં તો બધું જ
ઓકે કાંઈ ની ચાલો ને આ અમારા અત્યારે તો અમારા જ્યાં પણ એવું વરસાદ જેવું થાય તો અમને તો વરસાદમાં હોય ને કે ચાાય ને બીસ્કીટ ને પછી ભજીયા એવું બધું હોય ને એ તો બહુ ભાવેને પછી તમને ખબર કે અ બિહારનું ફેમસ લીટટી ચોખા નું બારમાં
હા હા
હા તો એ તો મને બહુ ભાવે લીટી ચોખા હોય ને ને પછી કઈક એવું પૂરીને શા કે એવું કઈ તો એ એ બધું તો અમે બનાવીને એવું ખા આ વરસાદમાં તો મને બઉ ભાવે ને મારા ઘેરે પણ બધા જ ખાય એ બધું તો તમારા હેરેમાં એવું હોય ને કે આ વરસાદના મોસમમાં એક એવું અ ફૂડ હોય જે તમારા ઘેરે બને જ ને બને જ એવું કઈક
હા બને જ પુરી શાક ને દાણ ભાત ને એવું
હા ચાલો તો તમે અ અત્યારે ક્યાં રહો છો
ગુજરાત
ઓકે તો તમે કઈક ગુજરાતમાં ફરવા ગયા છો કે જેમ કે અ સમુદ્ર ના કિનારે હોય ને પછી સોમનાથ જ્યાં જીવ
સોમનાથ પાવાગઢ સહ પાવાગઢ મા પાવાગઢ છેં અંબાજી સે ત્યાં ફરવા જવાનું હમ તમે ક્યાંના શો? હલો હેલો.